હાલો.
બોલો કેમ છો.
બસ મજામાં તમે કેમ છો
હું બી એકદમ મજામાં
આજે હું એક ઈન્ટ્રસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા ઈચ્છું છું, બજેટ મુસાફરી અને લક્ઝરી મુસાફરી વચ્ચેનો ફરક.
વાહ! આ તો મજાનો ટોપિક છે, મને પણ મુસાફરીનો ખુબ શોખ છે, તમે કઈ પ્રકારની મુસાફરી વધારે પસંદ કરો છો?
સાચું કહું તો મને બજેટ મુસાફરી વધુ ગમે છે, ઓછા ખર્ચામાં વધુ જગ્યા જોવાની મજા જ અલગ છે.
હું થોડો અલગ વિચારું છું, ક્યારેક લક્ઝરી મુસાફરી પન જરૂરી લાગે. સારી હોટલ કમ્ફર્ટ અને ટેન્શન ફ્રી પ્લાનિંગ હોય તો સફર વધુ એન્જોય થાય.
એ પન સાચું છે, પન બજેટ મુસાફરીમાં એડવેન્ચર વધુ મલે છે, ઘણી વખત લોકલ બસ, ટ્રેન કે શેરિંગ વ્હીકલમાં જવાથી નવા અનુભવ મલે છે.
હું લક્ઝરીમાં કમ્ફર્ટ મળે, પન સરપ્રાાઈઝ ઓછા મળે, બધું પહેલેથી અરેન્જ હોય.
હા, તમે ક્યારે બજેટ ટ્રીપ કરી છે?
હા, એક વખત. હું અને મારો મિત્ર રાજસ્થાન ગયા હતા, અમે હોસ્ટેલમાં રહ્યા હતા, અને લોકલ ફૂડ ખાધું હતું.
પછી કેવું લાગ્યું?
શા શરૂમાં થોડું તકલીફ થઈ, પર પછી મજા આવી. હોસ્ટેલમાં બીજા રાજ્યોના લોકો સાથે ઓળખણ પન થઈ.
બસ આજ તો બજેટ મુસાફરીની ખાસિયત છે, લોકો સાથે વધુ ઇન્ટરેક્શન થાય.
શું તમે લક્ઝરી ટ્રીપનો અનુભવ કર્યો છે?
હા, એક વખત ફેમિલી સાથે રિસોર્ટમાં ગયા હતા, રૂમ, સ્વિમિંગ પુલ, બુફેટ બધું સારસ હતું.
અચ્છા, તો પછી બજેટ કરતા લક્ઝરી સારી નથી લાગી?
સારી તો લાગી પન ખર્ચા પન ઘણો વધી ગયો બે દિવસમાં જેટલો ખર્ચ થયો એટલામાં હું તત્રન ત્રન નાની ટ્ર્રીપ્સ કરી આવું.
હા, આ ત વાત પન સાચી છે.
બજેટ મુસાફરીમાં પ્લાનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
કઈ રીતે?
જો તમે ટ્રેન ટિકિટ પહેલા બુક કરો, સસ્તા હોટલ્સ હોધો અને લોકલ ટ્રાન્સપોર્ટ વાપરો, તો ખરચ ઘણો ઓછો થઈ શકે.
હા, લક્ઝરી ટ્રીપમાં પ્લાનિંગ કરતા બુકિંગ એજન્ટ બધું કરી આપે.
એથી સમય બચે પન પૈસા વધુ જાય.
તમે શું માનો છો? નવી જનરેશન કઈ તરફ વધારે જાય છે.
મારા હિસાબે ઘના યંગ લોકો બજેટ ટ્રાવેલિંગ તરફ જઈ રહ્યા છે.
કારન શું?
સોશિયલ મીડિયા પર લોકો બે બેકપેકિંગ, સોલો ટ્રાવેલિંગ અને બજેટ ટ્રિપ્સના વીડિયો જોઈ જોઈએ છે.
હા, હું પન એવા વિડીયોઝ જોઉં છું, લોકો દસ પંદર દિવસની ટ્રીપ ઓછા બજેટમાં પૂરી કરે છે.
અને એમાં અસલી મજા પણ હોય છે.
લક્ઝરીમાં પન એક અલગ સેટિસ્ફેક્શન હોય છે, ખાસ કરીને જો કોઈ વેકેશન માટે જોતું હોય તો.
બિલકુલ, વેકેશનમાં લોકો રિલેક્સ થવા જતા હોય છે.
હા, બજેટ ટ્રાવેલર ઘની વખત હોટેલ કરતા જગ્યા એક્સપ્લોર કરવામાં વધુ સમય આપે છે.
કરેક્ટ, લક્ઝરી ટ્રાવેલર હોટલની ફેસિલિટીઝ પન એન્જોય કરે છે.
મને લાગે છે કે બજેટ ટ્રીપ માનસને વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
કી રીતે?
કારન કે દરેક ખરચનો હિસાબ રાખવો પડે ડિસિઝન કેરફુલી લેવું પડે.
આ વાત સાથે હું સેહમત છું.
લક્ઝરીમાં ઘની વખત ખર્ચની ચિંતા ઓછી હોય.
પન દરેક વ્યક્તિ લક્સરી એફોર્ડ કરી શકે એ જરૂરી નથી હોતું ને?
હા, એટલે બજેટ ટ્રાવેલિંગ લોકોમાં વધુ પોપ્યુલર છે.
હા, તમે લોકલ ફૂડ વિશે શું માનો છો?
બજેટ ટ્રાવેલર્સ લોકલ સ્ટોલ્સ પર જમતા હોય છે.
અને લક્ઝરી ટ્રાવેલર્સ રિસસ્ટોરન્ટ કે રિસોર્ટ બુફેટ પસંદ કરતા હોય છે.
પન લોકલ ફૂડથી અસલી કલ્ચર સમજવા મળે.
હા એકદમ સાચું.
કોઈ એવી ઘટના યાદ છે, જ્યાં બ બજેટ ટ્રાવેલિંગનો ફાયદો થયો છે.
હા, એક વખત ટ્રેનમાં સફર કરતા એક લોકલ વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી, તેને અમને ઘણી સારી જગ્યા બતાવી હતી જે ગાઈડબુકમાં પણ ના હતી.
વાહ! આ તો ખાસ અનુભવ કેહવાય.
હા, લક્ઝરી પેકેજમાં આવી સ્પોટનેશ અ સ્પોટેલેનિયસ વસ્તુ ઓછી મળે.
હા, પના ફેમિલી સાથે ટ્રાવેલ કરતા કમ્ફર્ટ પન જરૂરી છે.
હા, નાના બાળકો અથવા વૃદ્ધો સાથે હોય તો લક્સરી કે સેમી લક્સરી ઓપ્શન સારું રેહ છે.
હા, એટલે દરેક સ્ટાાઈલની પોતાની વેલ્યુ છે.
બિલકુલ બજેટ કે લક્ઝરીમાં કોઈ સાચું કે ખોટું નથી.
હા મુસાફરીનો ઉદ્દેશ્ય પણ મહત્વપૂર્ણ છે.
જો શીખવું હોય લોકોને મળવું હોય અને એક્સપ્લોર કરવું હોય તો બજેટ સારું છે.
હા અને જો આરામ કરવો હોય તો લક્ઝરી સારું
તમે આગળની ટ્ર્રીપમાં શું પસંદ કરશો
મને લાગે છે કે આ વખત બજેટ ટ્રીપ ટ્રાય કરીશ
શું તમે ઘણા નવા અનુભવ મેળવશો
અને તમે
હું પણ ક્યારેક લક્ઝરી ટ્રીપ કરીશ બેલેન્સ પણ જરૂરી છે.
હા જીવનમાં બંનેનો અનુભવ હોવો જ જોઈએ.
બિલકુલ આખરે મુસાફરીનો ઉદ્દેશ યોદો મુદ્દો બનાવવો છે કેવલ પૈસા ખર્ચો નહી
હા ખુબ સરસ વાત કહી બજેટ હોય કે લક્ઝરી સફર યાદગાર હોવું જોઈએ.
હા પછી વાત આપણે બજેટ અને લક્સરી મુસાફરી વિશે વાત કરી હતી મને એક પ્રશ્ન પૂછવો છે.
હા પૂછો
તમે જો પચાસ હજાર રૂપિયા આપો અને ખાઓ કે એક જ ટ્રીપમાં બધા પૈસા વાપરો તો લક્ઝરી પસંદ કરશો કેમ તમે ત્રણ બજેટ ટ્રીપ પસંદ કરશો
પહેલા હું લક્ઝરી પસંદ કરતી પણ હવે લાગે છે કે ત્રણ બજેટ ટ્રીપ્સ વધુ યાદગાર બની શકે
હું પણ એવું જ માનું છું અલગ અલગ જગ્યા જોવાની તક મળે આપણને
પણ લક્ઝરી ટ્રીપમાં જે કમ્ફર્ટ મળે છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે.
કમ્ફર્ટની વાત ક્યારે તો તમે સૌથી કમ્ફર્ટેબલ હોટલ કયો જોઈએ છે જોયો છે.
એક વખત હિલ સ્ટેશનમાં એક સરસ રિસોર્ટમાં રહ્યા હતા સવારે રૂમમાંથી સીધા પહાડો દેખાતા હતા.
વાહ એવા વ્યૂ માટે લોકો ઘણા પૈસા ખર્ચ કરે છે.
હા તમે બજેટ ટ્રીપમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ કયા રહ્યા છો.
હું એક વખત હોસ્ટેલમાં રહ્યો હતો જ્યાં દુનિયાભરના ટ્રાવેલ્સ હતા.
ત્યાં શું ખાસ હતું.
રાત્રે બધા સાથે બેસીને પોતાના સફરના અનુભવ શેર કરતા હતા.
અચ્છા તો એક પ્રકારની ફ્રી એજ્યુકેશન જેવું થાય.
બિલકુલ કોઈ નેપાલ વિશે વાત કરતો કોઈ કેરલા વિશે વાત કરતો
હો લક્ઝરી હોટેલમાં આવું સોશિયલ એન્વાયરમેન્ટ ઓછું મળે
હા ત્યાં લોકો પોતાના રૂમમાં વધુ સમય પસાર કરે છે.
તમે સોલો ટ્રાવેલિંગ કરી છે.
હા નાની ટ્રીપ કરી હતી.
બજેટ કે લગ્ઝરી
બજેટ કારણ કે સોલો ટ્રાવેલર માટે ફ્લેક્સિબિલિટી વધુ હોય.
બરાબર લક્ઝરીમાં પણ સોલો ટ્રાવેલિંગ થઈ શકે ને
થઈ શકે પણ ખર્ચ વધી જાય.
સાચું છે મને લાગે છે બજેટ ટ્રાવેલર વધુ કોન્ફિડન્ટ બનાવી દે
કેમ
કારણ કે પોતે રૂટ શોધે બુકિંગ કરે અને પ્રોબ્લેમ સોલ્વ કરે.
આ સ્કીિલ જીવનમાં પણ કામ લાગે નય
એકદમ સાચી વાત
તમે ક્યારેય મુસાફરીમાં પૈસા બચાવવા માટે ઈન્ટરેસ્ટિંગ ટ્રીક વાપરી છે.
હા હું ઓફ સિઝનમાં ટ્રાવેલ કરું છું.
એના ફાયદો શું
હોટેલ સસ્તા મળે અને ભીડ પણ ઓછી હોય.
બહુ સરસ આઈડિયા છે તમારો તો
તમે
હું લોકલ ટ્રાન્સપોર્ટ વાપરું છું ટેક્સી કરતા ઘણો સસ્તો પડે છે.
અને લોકલ લોકો સાથે વાત પણ થાય નય
હા એ સૌથી મોટો ફાયદો છે.
લક્ઝરી ટ્રાવેલર્સ ઘણી વખત એરપોર્ટથી સીધઈ હોટલ જાય.
અને બજેટ ટ્રાવેલર્સ વચ્ચે ના રસ્તામાં પણ મજા શોધી લે.
હા, હા, સાચી વાત.
તમે ફોટો લેવામાં રસ રાખો છો?
ખુબ મુસાફરીનો અડધો આનંદ ફોટોગ્રાફીમાં છે.
બજેટ ટ્રાવેલર અને લક્ઝરી ટ્રાવેલરની ફોટોમાં પણ ફરક હોય છે નહીં?
કઈ રીતે?
લક્ઝરી ટ્રાવેલર હોટલ, રિસોર્ટ અને ફેસિલિટીઝના ફોટા મૂકતા હોય.
હા, અને બજેટ ટ્રાવેલર લોકલ માર્કેટ, ગલીઓ અને લોકો ના ફોટો મુૂકતા હોય.
એક્ઝેક્ટલી.
મને લાગે છે કે બંને સ્ટાઈલની પોતાની સુંદરતા છે.
હા, પણ કોઈ પણ સ્ટાઇલ ખોતી નથી.
ફેમિલી સાથે હું લક્સરી પસંદ કરું.
હા, મિત્રો સાથે હું
હું બજેટ કરુ.
હા, આજે મને આ ટોપિક પર વાત કરીને ખુબ મજા આઈ ગઈ, બહુ સારું લાગ્યું, તો હવે આપણેે કાલે કે કોઈક વાર આ ટોપિક પર ફરીથી વાત કરીશું, ચલો આપણેે મળીએ.
મને પણ ખુબ મજા આવી, જરૂર હું તૈયાર છુ, ચલો આવજો.
હ, આવજો.